હા, કેમ છો તમે?
બસ જો મજામાં.
હા જમી લીધું તમ?
હા, જમીને જ બેઠી.
બરાબર.
હમણાં તો બે દિવસથી ફરવા ગયાં હતાં. એટલે એનો થાક લાગેલો છે થોડો હા.
તા ફરવા
શ્રીનાથજી ગયાં હતાં. એકલી મૂકી ગયાં તા.
એ કયાં?
રાજ્યમાં રાજસ્થાન ગુજરાતમાં.
હોવ બરાબર.
હમ્મ.
ક્યારે ગયા તા તમે?
બસ આ શુક્ર, શનિ, રવિની રજાઓમાં.
બરાબર.
હમ્મ. અને હ હા સારું છે બાકી. થાય ફરવા જેવું છે શ્રીનાથજીમાં સવારે આમાં પહેલાની ફર્યા હતાં તો શ્રીનાથજી હોય. બપોરે જમ્યા હોટલમાં ઉતર્યા તા.
હા.
પછી શ્રીનાથજી જવા માટે, દર્શન કરવા માટે તો લાઈન બોવ હતી એટલે બજારમાંથી હોટેલેથી અમે ત્યાં ગયા. બજારમાં, બજારમાંથી ફરતાં ફરતાં મંદિરે પહોંચ્યા. તો લાઈન બોવ જ વધારે હતી.
હા, બરાબર.
પછી અંદર પણ એટલી હતી બાર તો ખરી મંદિરના. ઓ રેલિંગમાં સિંગલ એમાં જવાનું લેડીઝ અલગ. જેન્ટ્સ અલગ.
બરાબર.
એવી રીતે અને પછી. મંદિર થી બી અંદર ચડીને તોડુ જવાનું. પેલા ફોન જમા કરાવવાનો પાછુ. કેમ કે ફોન અંદર અલાઉડ નથી તો ફોન જમા કરાયને પછી લાઈનમાં તો ગયા અ અને ગરમી પણ બોવ હતી પણ થોડી ઘણી સગવડ સારી હતી. કે પંખા મૂક્યા તા થોડી-થોડી જગ્યાએ. કુલર મૂક્યા તા અમુક અમુક ડિસટન્સે, તો સારું લાગ્યું. અને પછી દર્શન કરવા ગયાં હતાં અમે. શૃંગાર ના દર્શન કર્યા સાંજે. ને. ત્યાંથી દર્શન કરીને થોડું બજારમાં ફર્યા ત્યાં આગળ ઈ. અ ત્યાંનું જે બધું. ફેમસ બધી વસ્તુ ખાવાની હોય રબડી છે.
હા.
કચોરી છે અને ત્યાં અને અ કેવુ કે કુલ્ફી વખણાય ત્યાંની કુલ્ફી બી ફઇન આવે છે. એ બધું ખાધું. પછી બસ આવું સ્ટ્રીટ ફૂડ વધારે બધું ખાઈ. ત્યાંનું બજારનું ત્યાંની ચા એટલી ફઇન હતી. કે ક થઈ કે કોઈ ચા ન વસ્તુ હોય ને એ એક વાર ચા પીવે ને ત્યાંની. તો ચા પીધું થઇ જાય એમ એટલી સરસ છે એની ચા ગમે. મને લે.
હા.
અને પછી ત્યાંથી હણા બધા ફરતા ફરતા બસ રસ્તામાં બધું ખાતા ખાતા બધું બજાર માં ત્યાં બહુ સરસ બધું મળે છે. આપડે અ લીલા વાર. કડીવાળા પાટલા છે અ બુટી છે હાર છે. પછી ચણચૂવી ડ્રેસ છે ત્યાંનું આપખું. રાજસ્થાની લુક માં બધી વસ્તુ ચા. દુપટ્ટા. ગાડી બધું સારું બજાર માં મળતી ત રાત્રે. નવ વાગે તો બંધ થઇ જાય પહેલા બધું. બજાર અમમે ફર્યા તો. બહ સારું લાગ અને સારું હતું. કે અમે કયો તો વરસાદ હતો.
બરાબર.
એટલે વરસાદ ના નહી તો અમને ફરવાનું થોડુંક. એ પત પછી અથી ફરતા ફરતા પછી. અચ્છા અમે અમારી હોટલ લે ગયા. હોટેલમાં પણ બહુ સારી સગવડ હતી. સારી હોત હમ
પછી કેટલો કલાક લાગે તમને તમારે ત્યાંથી પહોંચતા.
મંદિર થી હોટલ પહોંચતા તો આમ અમે ફરતા ફરતા ગયા એટલે કલાક દોઢ કલાક થો બાકી તો ત્યાંથી હોટેલ
તમારા ઘરે થી હો તમારા ઘરેથી થાયયા મંદિર હોટલ
હોટેલ ના કઈથી ઘરેથી ઘરે થી અમને પાંચ કલાક.
દૂર હશે ને.
હા દૂર છે. બ ખાસ દૂર છે. હા હ. પચ ગયા હોટેલ થી ફરી ફરી એમાં પછી થાક લાગ્યો તો સુઈ ગયા.
બરાબર ફોટા પાડ્યા તમે.
હા બસ મિત્ર હા પાડ્યા ને.
હા
પછી રૂમ પર ગયા તો રૂમ પણ હોટલ પણ સારી હતી. આપણે સારું રહેવાનું હતું. હોટેલમાં બહાર ક્લીન હતું
બરાબર હવે ક્યાં જવાનો પ્લાન છે.
હમણાં તો કશું વિચાર્યું નથી પણ હવે જઈશું. તો પછી સૌરાષ્ટ્ર બાજુ કદાચ જઈએ
બરાબર
એટલે અમુક સમય એવું થાય કે જતું રેવાય એ ફરવા જવું જોઈએ સારું લાગે બાર ફરવાથી. માઈન્ડ ફ્રેશ થઈ જાય સારું લાગે.
હા મને પણ હમણાં જવું છે ફરવા ને એટલે હવે રજાઓ મળતી નથી. એટલે રજાઓ મળે તો વિચારીશું હમણાં મે મહિનામાં હું દમણ ગઈ હતી.
હા દમન સારું છે ફરવાનું.
હા મસ્ત છે ત્યાં દરિયાઓ- બધા સારા છે તો અમે બધા માસી ને બધા છે ને દમણ ગયા હતા બે બે દિવસ જેવું રોકાયા તા
હમ ત્યાં સુરત ના લોકો હોય
દરિયા ને બધું આમ એકદમ ચોખું ને સારું હતું તો અમે હોટલ ત્યાં રોકાયા હતા તે હોટલ પણ સારી હતી. પછી હોટેલ ઉપર જ એક મસ્ત કેફે હતો. તો અહિયાં પણ ખાવ સાર મળતું હતું પછી દરિયો હતો દરિયા કિનારે પણ મસ્ત આમ પવન આપતો હતો. ને બધું સારું હતું પછી દમણમાં ચર્ચ ને બધું પણ જોવા ગયા હતા. પછી એનો માર્કેટ હતું એ જોવા ગયા હતા. ભરૂચ જોયું અમે.
સારું બીચ વાળી જગ્યા છે કે સારું છે. ગમે એવું છે ડુમણ પણ હે ને.
હાસારું છે એક દમ મજા આ ગઈ અમાં બે દિવસ
મળે.
હા બહુત છોડવું પડે છોડવુ. પણ ચાલુ જઈશ એટલે બધે કેફેમાં ને એમાં ખાવું પડે. બીજો નાસ્તો લઇ જઈએ એ સારો.
હમ્મ બરાબર.
અચ્છા. પછી ત્યાં માર્કેટ છે ત્યાં પણ બધું. બળ મળતું હતું અલગ અલગ- ચોકલેટો અને એવું બધું મળતું હતું. પછી બજારમાં ફર્યા હતા બજાર પણ એટલું સુંદર હતું. રાતે એકદમ લાઈટિંગ હતું બધું સજાયું તું બઝાર- એ પણ સારું છે પછી અમે જે હોટરમાં રોકાયા હતા. ત્યાં પણ રહેવાનું બધું- સારી વ્યવસ્થા હતી એસી વાળા રૂમ હતા. ને હે બધું- કેમ જ રમાય બધું એવી રીતે સારું હતું.
એટલે સારી હોટલ હશે.
હા સારી હતી હોટલ જી- અ ફોટા પડ્યા હતા ખાવામાં તો કયો દરિયો- કિનારીઓ બેર મસ મળે. ભેડ ખાવી હતી પછી સેવ પુરી પછી મકાઈ આવે. એ બધું ખાધું હતું પછી- નાસ્તો ઘરેથી લઈને આયા તા એ ખાધો. પછી. ત્યાં માર્કેટમાં ફર્યા પછી- ટ્રેનમાં અમે લોકો ગયા તા- વાપી ઉતરી ગયા હતા પછી વાપી થી કેબ કરીને દમણ- તો ટ્રેનમાં પણ મજા આવે. હા
એવું સે
હા એટલે ડાયરેક્ટ તો અહીંયા નથી સ્ટેશન. એટલે પછી વા વાપી ઉતરીને ગયાતા. સારું હતું પણ બધું ફરવાનું બધું દમણમાં- દરિયા કિનારા હતા ને ગરમીમાં મસ્ત- ઠડો પવન આવતો હતો.
ત્યારે તો દરિયા પર વધારે આમ- મોજા આવતા હોય.
હા.
એટલામ સારું લાગે. બહુ મોટો દરિયો છે પણ આ-
સાત
જમનનો હ હા. -
આપણે કાલે વાત કરીએ. -
હા હા અચ્છા.